હલો કેમ છો મજામાં?
હા બસ મજામાં. કેમ છો તમે?
બસ અમે એકદમ મજામાં. ઘરે બધા મજામાં?
હા હા બધા મજામા.
એટલે મે એના માટે ફોન કર્યો, કે હવે આજના જમામાં જોઈશો કે ઓનલાઈન શોપિંગ, તમારે ઓનલાઈન કોઈ બી ઇલેક્ટ્રિકથી લઈને એ તમને કોઈ બી વસ્તુ લો હો તમને ઈઝલી તમારા ટાઈમ પર તમારા ઘ પહોચાડી શકે છે અને એવું નથી કે એમાં કઈ સ્કેમ કે ફ્રોડ છે એટલે આ બધી એવી સુવિધા છે, કે તમારે ઘરની બહાર હવે જવાનીી જરૂર નથી, કોઈ વસ્તુની જરૂર તમે ખાલી એક વાર ઓર્ડર કરી દેેશો. તો એનો જે સમયગાળો હોય છે એમાં આ વસ્તુ પહોચવીઈપુ છે એ ઉપયો છેેરયોગ ફાયદા છે ગેરફાયદા એ તમારી સાથે હું ચર્ચા કરવા માંગુ છું.
હા હમણાં જ એક વસ્તુ એવી બની, અમારા ઘરે ગેસ્ટ આવેલા હતા, અને એમને આઈસ્ક્રીમ ન ઓફર કરી એટલે આઈસ્ક્રીમ લેવા જવું તું તો એમની પાસે બેસીને વાત કરું આઈસ્ક્રીમ લ તો એમની પાસે ટાઈમ સેપરેટ કરવા નથી. ના થ એટલે પછી બાબા એ કીધું કે આપણે ઓનલાઈન આઈસ્ક્રીમ મંગાઈ દઉ છું, તો હજુ તો અમે વાતચીત કરીએ જ છે, ઓનલાઈન શોપ ઓનલાઈન પર આપણે અમે જોયું અને મંગાયો બટરસ્કોચ આ તો દસ જ મીનિટ પણ નથી થઈ, એના પહેલા તો આઈસક્રીમ ઘરે આવી ગયો હતો એટલે પછી પપ્પા એ કીધું કે કોને મગાવું કેવી રીતે આવ્યું એટલે કે કોણ લઈને આવ્યું તો કે ઓનલાઈન તો કે અરે બાપુ આટલું જલ્દી હજુ તો નકી વાતે છેને એટલામાં આ તો આઈસ્ક્રીમ ઘરે પણ આવી ગાય એટલે આઈસ્ક્રીમ ની વાત નથી કોઈ પણ નાની અમતી વસ્તુ અને હવે તું લેડીજ ઝોમેટો સ્વીગી આ રાત્રે તમારે કઈ બી ખાવું નથી કે બહાર થી થાકીને આવ્યા છો કે ટ્રાવેલિંગ કરીને આવ્યા છો તો ખાવાનું પણ તમે ઓર્ડર કરીને મંગાવી શકો છો અને એવું પણ નથી તમે રસોઈ બનાવવાનું નક્કી કરો આ કરો તો એ કરો એના પહેલા તો તમે દસ જ મિનિટમાં તમને ઘરે પહોંચી જાય છે અને એનો પણ તમને સારું ફાયદો થાય છે, અને દૂધ મગાવવું છે શાકભાજી છે બિગ બાસ્કેટ છે બ્લિન્કીટ છે ઝોમેટો, આ બધી એવી ઘણી બધી એપ છે, અને મોટી મોટી વસ્તુ કે જાણે કે ઇલેક્ટ્રિક વસ્તુ લાવી છે, કે વોશિંગ મશીન લાવવું છે કે બાઈક લાવું કઈ બી વસ્તુ મે એકબીજા સાથે ભાવ નો ફેર જોઈને પણ તમે લાવી શકો અહીં ભાવ પૂછી ના આવ પછી તમે ઓનલાઈન પર જુઓ બધી એપ પર અલગ અલગ ભાવ અને તેમાં બધાને એવું લાગે છે કે વસ્તુ ખરાબ આવે છે પણ જો તમને એવું લાગે સ્ ખરાબ છે કાપડમાં કદાચ એવું બની શકે કે આપણે જે મંગાય છે એ વસ્તુ ફોટામાં અલગ લાગે પણ કાપડ આપડણે જયારે રિયલ હાથમાં લઈએ ખોલીએ ત્યારે આપણને થોડુંક અલગ લાગે એટલે આમાં રિપ્લેસમેન્ટની પણ સુવિધા હોય છે એક ખુદ જાતે ઘરે આવીઈને પૈસા લઈ પણ જાય છે અને પાછા આપી પણ જાય છે અને પૈસા પણ જતા નથી એના બદલે તમે ચૂઝ કરી શકો બીજી કોઈ પણ વસ્તુ લઈ શકો છો આ એક મોટો ફાયદો છે
હા એટલે તમે જે વાત કરી આ બધી એના સુવિધાનીય હું આના ઉપર વાત કરવા માંગુ છું કે તમારે ખાવાથી લઈને કોઈ બી વસ્તુ તમારે ઓર્ડર કરવી છે દસ થી પંદર મિનિટ પણ ઘણી બધી એપો છે જેમ કે બિગ બાસ્કેટ છે બ્લિન્કેટ છે ઝેપો છે આ બધી એવી એપો છે જે તમને દસ થી પંદર મિનિટમાં તમારા ઘરે તમારે જે ઓર્ડર વસ્તુ કરી છે આપી જાયશે તમે વાત કરી બીજી કે આના ઉપયોગો એટલે આનાથી તમે કે તમે કોઈ બી ઇલેક્ટ્રિકથી લઈને એટલે ખાવા પીવાની કપડાંની કોઈ બી ગ્રોસરીથી લઈને ઇલેક્ટ્રિક વાહનો સુધી તમને ઓનલાઈન મળી જાય છે તમારે કોઈ સ્કૂટર કે વ્હીકલ લેવું છે તો તમે ઓનલાઈન બુકિંગ કરાવ દો તો એની ડિલિવરી તમને થોડા દિવસોમાં મળી જાય છે એટલે આ બધી સુવિધા એવી છે લોકોને લાગે છે કે આના પર ભરોસો ના કરાય પણ આજની જનરેશન ધીરે ધીરે આ તરફ વળી રહી છે કારણ કે બાર તમે એજ વસ્તુનો સેમ ભાવ જોશો ને જોશો તો થોડા રૂપિયાનો બી ફરક હોય છે એટલે લોકો આના તરફ બી ભળે છે અને આપણે ઓનલાઈન કઈ બી વસ્તુ મંગાવએ છીએ તો એ લોકો એનો ડિલિવરી ચાર્જ બી અમુક એપો નથી લેતી જેનાથી તમારે બહાર જવાની બી જરૂર નથી થી એ લોકો ફ્રીમાં ડિલિવરી બી કરી દે છે એટલે ત્યાંથી મંગાવીએ એટલે ડિલિવરી ચાર્જ ના લાગે એટલે લોકો આના તરફ આકર્ષ થાય છે અને તમે જે વાત કરી એ ખૂબ જ સારી સુવિધા છે જેમ કે તમે કોઈ કપડાં કેવું કોઈ મંગાયા તમારી સાઈઝના બદલે ભૂલથી બીજી કોઈ સાઈઝ આવી ગઈ કે તમને નથી થતા એ કપડાં તો તમારે એક્સચેન્જનો ઓફરનો બી એક્સચેન્જનું ઓપ્શન હશે એનાથી તમે કોઈ નાની ટી શર્ટ કે કંઈ બી આવી ગયું છે તો એનાથી તમે મોટી મબત બદલાઈ શકો છો એમાં એ તમે બદલાવશો તો એમાં જે એ માણસ લેવા આવે છે તમને પાછી જે બીજી આપી જાય છે એમાં એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ બી નથી લેતો અને તમને ઈઝીલી થોડા દિવસોમાં જ એ આ ટી શર્ટ બદલી આપે છે તમને કે તમે કોઈ બી ઓર્ડર કર્યો કોઈ બી વસ્તુનો જો તમને પસંદ ના આવી અને તમારે નથી જોઈતી અને એના પૈસા પાછા જોઈએ છે તો બી આ સુવિધા મળે છે તમારે કોઈ બી ઓર્ડર કર્યોને તમારે રિફંડ કરવી છે તો તમે એ વસ્તુ એ લોકો લઈ જાય છે અને પૈસા બી પાછા મોકલી દેશે એમાં બી તો એ લોકો ડિલિવરીનો ચાર્જ એડ નથી કરતા અને તમે હવે જોશો કે દવાથી લઈને કોઈને અર્જન્ટમાં કોઈ દવા મંગાવી છે એ બી દસ થી પંદર મિનિટ એમાં તમને મળી જાય છે દવાની બી તમે જોશો ઘણી બધી એપો છે કોઈને ઇમરજન્સીમાં કોઈ દવાની જરૂર પડી તો રાતે ચોવી જ અમુક બધા સ્ટોર ખુલ્લા ના હોય તો તમે એવી એપો બી છે જેનાથી તમે દવા બી ઓર્ડર કરી શકો છો અને તમે ઓનલાઈન શોપિંગના ફાયદા જોશો તો ઘણા બધા ફાયદા છે પહેલાના જમાનામાં આ સુવિધા નથી પણ જેમ જેમ આ હવે ધીરે ધીરે વિકસી રહી છે તો આનાથી આપણને આપણી લાઈફ ખૂબ જ ઈઝી બની રહી છે અને એનાથી ફાયદા બી આપણને ઘણા બધા છે
અને હમણાં અમારા તરફ ફંક્શન હતું તો અમે શોપિંગ કરવા સિટીમાં ગયા એટલે ઘરે કામ ફટાફટ પતાવીને જવાનું પ્લસ એટલે ટ્રાફિક પ્રદુષણ અને જ્યાં દુકાનોમાં ગયા ત્યાં પણ ભીડ એ ભાઈ સરખું બતાવે પણ નહીં ઘણી દુકાનોમાં ફર્યા તો કઈ મજા આવી નહી અને પછી કોઈ કીધું કે આટલું બધું ફરવાની ક્યાં જ અમારી બાજુમાં તો કઈ બી વસ્તુ હોય તો એમને એ ઘરે ના હોય તો પણ અમના બાજુમાં એટલા પાર્સલ આવે કે અમને એમ થતું હશે કે આખો દિવસ આ શું તો આખો દિવસ કેટલા પાર્સલ આવશે કેટલો ખર્ચો થતો હશે પણ પછી આપણે જોયું કે આ વસ્તુ આપડે ખરીદી લોકલ માર્કેટમાં ખરીદી કરવા ગયા અને આટલી બધી તકલીફ પડી તો પછી કે લાવ ને આપણે ઓનલાઈન આ વસ્તુ જોઈએ તો એ વસ્તુ જોઈ પણ પ્રસ પ્રાાઈસમાં એ ફાયદો થયો પ્લસ ટાઈમિંગ પણ બચ્યો અને ઘેર બેઠા વસ્તુ આવી પણ ગઈને એટલો આનંદ થયો કે ક્યાં કેટલું ફાસ્ટ કામ છે અને ક્યાં કામ પતી જાય કઈ ખબર પણ પડતી નથી ને ફટાફટ આપણી જોડે વસ્તુ આવી જાય છે બહાર જવાની જોરૂર નથી ઘરનું કામ પણ સચવાઈ જાય છે આરામ પણ થઈ જાય છે પ્રદુષણમાં કે ટ્રાફિકમાં જવાની જરૂર પણ નથી અને આપણો ટાઈમ સચવાઈ જાય છે.
હા એટલે આ ખૂબ જ સારી વસ્તુ છેને હું બીજી કહીશ કે આ બધી જે એપો છે એમાં જેમ ડિલિવરી કરતા લોકો છે એ લોકોને બી ઘણો ફાયદો થાય છે કારણ કે જે લોકોને ડિલિવરી આ બધી એપોના માધ્યમથી જે લોકો બેરોજગાર કે કામ જેમની. પાસે કામ નતા એમની પાસે હવે કામ બી છે અને એ લોકો ડિલિવરી કરીને ઘણા પૈસા બી કમાઈ શકે છે બીજી હું વાત કરીશ કે ફ્લિપકાર્ટ મિશો આ બધી એવી એપો છે કે કોઈ તમે તમારો બિઝનેસ કરો છો હવે તમારી. પ્રોડક્ટ તમારે એની અંદર વેચવી છે તો તમે એ બી વેચી શકો છો જાણ કે તમારે કોઈ કપડાંની દુકાન છે તો તમારે પેન્ટ શર્ટ એની અંદર વેચવાશે તમારી પ્રોડક્ટ મિશોમાં બતાવે અને તમે મિશોને વેચીને એ બીજાને વેચે તો એ બી કરી શકો. કે જેનાથી જેનો બિઝનેસ હોય છે એને બી ઘણો બધો ફાયદો થાય છે અને મીશોને બી ફાયદો થતો હોય છે એટલે આ હવે ઓનલાઈન શોપિંગમાં એ બી સુવિધા છે કે તમારી પ્રોડક્ટ તમારે ઓનલાઈન એ લોકોને વેચવી છે એપના માધ્યમથી તો તમે એ બી વેચ. ચીને પૈસા કમાઈ શકો છો અને એનાથી તમારો બી ફાયદો છે અને કંપની નો બી ફાયદો છે એટલે આવી ઘણી બધી ઓનલાઈન શોપિંગ ના ફાયદા જણાવીએ તો ખુબ જ વધારે છે.
સાચી વાત છે અને ઘણી કંપનીઓ એમેઝોન છે ફ્લિપકાર્ટ છે મિશો છે એ બધી સારી કંપની છે પણ અમુક એવી ફોળ કંપની પણ હોય છે. કે તમને ઓછા. ભાવમાં લાલચ આપે છે કે તમે એક રૂપિયાની વસ્તુ આટલા મળશે. આ આટલી વસ્તુ એક રૂપિયા એક એક રૂપિયામાં મળશે એટલે લોકો વિચારતા થાય છે કે એક રૂપિયામાં આટલી મોટી વસ્તુ આટલું શાકભાજી કે એક મકાઈ છે કે ત્રણ કેળા છે ક પણ લોકો લોભાઈ જાય છે પણ એ પછી પૂરી વિગત વાંચતા નથી કે સામે તમે નવ. નવાણું રૂપિયા ખરીદી કરશો તો તમને કોઈ એમાંથી કોઈ પણ એક વસ્તુ એક રૂપિયાની લેવા મળશે પછી ભલે કોઈ પણ વસ્તુ હોય એટલે એ બધીની છે અને જયારે પછી અમુક વસ્તુ હોય છે કે તમે ખરીદી લજો પણ એ વસ્તુ તમને યોગ્ય નથી આવતી. આવતી અને એના રિપ્લેસમેન્ટ પણ નથી હોતા અને તમે પેમેન્ટ કરી દીધું છે તો પૈસા પણ પાછા નથી આવતા વસ્તુ તમારે કામની નથી છતાં પણ તમારે કામની રાખવી પડે છે એટલે આ ઓનલાઈન શોપિંગ બરોબર છે પણ એના માટે જાઓ. હોશિયાર બી બનવું જરૂરી છે અને જાગૃત રહેવું પણ જરૂરી છે કોઈ આપણને છેતરી ના જાય એના માટે એટલે આ બધી વસ્તુ નું ધ્યાન રાખીને આપણે આની આ યોજનનો લાભ લઈ શકીએ ખુબ આગળ વધીએ એના માટે હું કહું છું તમને.
હા એટલે તમારી વાત સાથે સેમત છું ઓનલાઈન સોપીગના ઘણા ફાયદા છે આ ટોપિક પર વાતો કરીએં એટલી ઓછી છે ટોપિક પર તમારી સાથે વાત કરીને ઘણી નવી જાણકારીઓ મળી તમારી. પાસેથી નવી નવી વસ્તુ શીખવા મળી અને તમારો કિંમતી સમય આપવા માટે ખૂબ ખૂબ આભાર આપણે બીજા કોઈ નવા ટોપિક સાથે મળીશું થેન્ક યુ.
થેન્ક યુ.